હ
ચાલો એક કલ્પના કરીએ જો તમે માત્ર એક દિવસ માટે દુનિયાનો કોઈ એક નિયમ બદલવાની તક મળે તો કોઈ નિયમ બદલશો
હા પ્રશ્ન ખુબ જ સારું છે
જો મને એક દિવસ માટે દુનિયાનો કોઈ એક નિયમ બદલવાની તક મળે તો હું કદાચ બધાને સમાન તકે તક મળે એવું વિચારીશ કે કોઈ એવો નિયમ હશે જેમાં
બધાને અલગ અલગ તક મળસી હશે તો એ હું નિયમ બદલી ને એવો નિયમ રાખીશ કે કદાચ બધાને સમાંતક મળે એવું
રસપ્રદ આ નિયમ જ કેમ
કારણ કે આજે આપણે જોવા જઈએ તો બધાને તક તો મળે છે પણ ક્યાં ને ક્યાં બધાને સમાનત જ નથી મળતી કારણ કે બધાને સરખી શરૂઆત મળતી જ નથી કોઈક ને કોઈક સારું સહાય મળે છે કોઈક ને કોઈક સારું સપોર્ટ મળે છે તો એ બધાને આપણે જોવા જોઈએ તો સરખી રીતે સમાન મળતું જ નથી નેય
જો આવું થઈ જાય તો સૌથી મોટો ફેરફાર શું થશે
હા જો આ કદાચ નિયમમાં શક્ય થાય તો સૌથી મોટો ફેર એ લોકો વધુ આગળ વધી શકશે કારણ કે બધા માટે સમાન તક મળવાનો નિયમ સે તો
તમને લાગે છે નિયમો લોકોમાં માટે બને છે કે લોકોની નિયમો માટે
હા હા જો લોકો છે એ લોકો માટે બને છે નિયમો છે કારણ કે નિયમો લોકો માટે બને છે લોકો નિયમો માટે નથી બનતા
જો કોઈ નિયમ બહુ જૂનો થઈ જાય તો તેને બદલવો જોઈએ ખરો
તો કોઈ નિયમ બહુ જૂનો થઈ જાય તો તો એને બદલવું જમ દ રીતે આપણને તો છે અને બીજી રીતે જોવા જઈએ તો એ જૂનું ભલે થઈ છે પણ એ નિયમ સારું અને તેનો ઉપયોગ પણ સારો હોય અને એક સારી રીતે આપને, લાગતો હોય તો આપણને ના બંધની તો ચાલે
તમને શું લાગે છે વધારે નિયમો સારા કેવ ઓછા
મારા મત મુજબ તો સંતુલનમાં હોવું જોઈએ ના તો વધારે નિયમો હોવા જોઈએ ઘટના તો ન તો ઓછા નિયમો હોવા જોઈએ વધારે નિયમ હશે તો પણ બઉુ કડક થઈ જશે અને ઓછા નિયમ હશે તો કઈક કાયદો બની નહી રહે તો સંતુલનમાં રહેવું
જો દુનિયામાં એક દિવસ માટે નિયમ ન હોય તો શું થાય?
હા તમારો પ્રશ્ન છે ખુબ જ અહ એક ગંભીર પ્રશ્ન છે કેત દુનિયામાં એક દિવસ માટે કોઈ નિયમ ન હોય તો શું થાય તો આ મૂક મુજબ તો દુનિયા માં કોઈ નિયમ ન હોય ને તો ખુબ જ ધ વધારે મુશ્કેલી થઈ જાય અને ખુબ જ મોટી ગડબડ થઈ શકે છે કારણ કે નિયમ વગર આજે આપડું જોવા જઈએ તો બધું અસ્તવ્યવસ્ છે. જો નિયમ નહી હોય તો કોઈ પણ નિયમને ઉપર કામ નહીં કરે અને નિયમ નહી હોય તો બધું અસ્તવ્યસ્ત ને ગડબડવા વધારે થશે અને કામ બધું અસ્તવ્યસ્ત થઈ જશે.
તો નિયમો શા માટે જરૂરી છે?
નિયમો આપણે જોવા જઈએ તો રોજિંદા જીવનમાં ખુબ જ જરૂરી છે. નિયમો આપણે સૌ પ્રથમ જોવા જોઈએ તો વ્યવસ્થા માટે કે જો નિયમ હશે કોઈ જગ્યાએ કોઈ સંસ્થા એ તો વ્યવસ્થા જાળવાય રહેશે ત્યાં માટે.
જો તમને શિક્ષણ સંબંધી નિયમ બદલવો હોય તો શું બદલશો?
હા આપણ એક ખુબ સારો પ્રશ્ન છે કે શિક્ષણ સંબંધિત નિયમ બદલવાનો હોય તો હું શું બદલીશ. તો અહ મારા મત મુજબ તો હું ટી પ્રેક્ટિકલ બનાવો આજે આપણે શિક્ષણ સંબંધિત ક્ષેત્રમાં જોવા જઈએ તો બધું ભણતર છે ને એ ખાદી ચોપડીઓમાં જ રાખેલું છે તો હું કદાચ એમ માં નિયમ નો બદલાવ કરવા જઉ તો પ્રેક્ટિકલ એટલે ને વધુ મત આપું હું જો આપણે પ્રાયોગિક કાર્ય કરશું તો આપ પણને એ વસ્તુ છે કે એ ભણવાનું છે એ વધુ જાણવા મળશે પ્રાયોગિક કાર્યથી ખાલી બુક કે ચોપડી વાંચવાથી કે એમાંથી શીખવાથી આપણને એટલું ફાયદો નહી થાય છે જો આપણને પ્રેક્ટિકલ બનવાવા માંથી કાઈ થશે.
તમને લાગે છે લોકો નિયમ સમજ્યા વગર ફોલો કરે છે?
હા મને એ ઘણી વાર એવું લાગે છે અમુક નિયમો આપણે જોવા જઈએ તો એમાં લોક કો છે એ નિયમો સમજ્યા વગર જ ફોલો કરે છે ખાલી નામ પૂરતાજ.
હા જો દરરોજ વ્યક્તિ એ પોતાનો એક નિયમ બનાવી શકે તો શું થાઈશ.
આ પ્રશ્ન ખુબ જ ગંભીર છે કે જો દરેક વ્યક્તિ પોતાનું એક એ નિયમ બનાવી શકે તો શું થાય એ? આ પ્રશ્ન પ્રમાણે હું જોવા જઉં તો મુશ્કેલી થઈ જાય આ સંભવ નથી કે દરેક વ્યક્તિ એક નિયમ બનાવી શકે એ તો મુશ્કેલી પડી જાય.
જો એક નિયમ હોય કે દરરોજ એક સારું કામ કરવું જો ફરજિયાત હોય તો શું હોય?
હા આ એક અહ સારો નિયમ કેહેવાય કે જો એક નિયમ હોય કે દરરોજ એક સારો કામ કરવો ફરજિયાત હોય તો મને તો સારું લાગશે કારણ કે તો એ આપણે જોવા જઈએ તો કઈક ને કઈક સારું કામ થશે અને લોકોને પણ કઈક જાગૃતિ આવશે અને શીખવા મલશે ને સારું કામ પણ થશે અને નિયમ પણ જળવાય રહેશે તો મને તો સારું લાગશે.
તમને લાગે છે લોકો બદલાવાથી ડરે છે?
હા એવું લાગે છે મને.
એવું કેમ?
કારણ કે નવી વસ્તુ અજાણી લાગે છે લોકો માટે કોઈ નવી વસ્તુ કે કોઈ એ નવો નિયમ આવે તો એનાથી લોકો બીવે છે ને ડરે છે કારણ કે એ વસ્તુથી લોકો સૌ પ્રથમ અજાણ હોય છે એટલા માટે
જો દુનિયામાં એક દિવસ માટે બધા લોકો એકબીજાથી વાત પૂરી સાંભળે તો
હા જો દુનિયામાં એક દિવસ માટે બધા લોકો એકબીજાની વાત પૂરી સાંભળે તો મારા મત મુજબ તો ઝઘડા ઓછા થાય છે કેમ કે આજકાલ ઝઘડાઓ એવી જ વાત માટે થાય છે કે આન કે બંને એક બી જાની વાત થી સહમત ના હોય તો એવી વાત માટે થી ઝઘડા થાય છે તો જો એક દિવસ માટે બધા લોકો એકબીજાની વાત પૂરી સાંભળે તો ઝઘડા ઓછા થાય.
જો સમય બચાવવા માટે એક નિયમ બનાવવો હોય તો
હા જો સમય બચાવવા માટે એક નિયમ બનાવવો હોય તો ઓછો બગાડ કર વો જોઈએ એ નિયમ હોય શકે
તમને શું લાગે છે નિયમ કડક હોવો જોઈએ કે લોચિક
મારા મત મુજબ તો નિયમ કડક ના જ હોવા જોઈએ કેમ કે જો નિયમ કડક હશે તો લોકો કોઈ પણ નિયમને ફોલો નહીં કરે જો નિયમ કડક હશે તો તો મારા મત મુજબ તો થોડા રવચિક હો વા જઈએ
જો એક નિયમ હોય કે કોઈ ઉતાવળમાં નિર્ણય ન લઈ શકે તો
હા જો આવો કોઈ નિયમ હોય તો એનાથી ઘણા ફાયદા થઈ શકે છે.
તમને શું લાગે છે લોકો ઝડપથી રિએક કરે છે.
હા મને એવું જ લાગે છે કે લોકો ઝડપથી રિએક્ટ કરે છે.
જો એક દિવસ માટે લોકો ફક્ત વિચાર્યા પછી જ બોલે તો
હા આ પ્રશ્ન પણ ખુબ જ સારું છે કે લોકો એક દિવસ માટે ફક્ત વિચાર્યા પછી જ બોલે તો મારા મત મુજબ તો વાતાવરણમાં બદલાવ આવી શકે છે લોકો વિચાર્યા પછી જ બોલે તો ન કર તો લોકો જેમ તેમ બોલે છે.
જો એક નિયમ હોય કે દર અઠવાડિયે એક દિવસ સંપૂર્ણ આરામ તો
તો મને સારું લાગે કે દર અઠવાડિયે એક દિવસ સંપૂર્ણ આરામ હોય તો સારું લાગે
તમને લાગે છે દુનિયા ખૂબ ઝડપથી દોડે છે.
હ
જો એક નિયમ હોય કે લોકો દરરોજ કંઈક નવું શીખે તો
હા કઈક નવું શીખે તો એનાથી ફાયદો જ થશે.
જો તમને લોકો વચ્ચે સમજસ્સ્ વધારતો નિયમ બનાવવો ઓ હોય તો
હા જો લોકો વચ્ચે સમજ વધારતો નિયમ બનાવવો હોય તો વધુ સાંભળવું
જો દુનિયાનો એક જ નિયમ રાખવો હોય તો કયો?
હા જો દુનિયામાં એક જ નિયમ રાખવો હોય તો એકબીજાનો આદર કરવો જોઈએ
તમને લાગે છે નાનો નિયમ પણ મોટી અસર કરે શકે છે